હલો ઓલા આવે છે હા આવે છે વા છે.
હલો- -
હા આવે છે આવાજ?
ના.
તો કયો આપે ક પર્યાવરણને અનુકરવ એવ બિઝનેસ આઈડિયા કે- - કયા ગકયા પ્રોડક્ટ બનાવી શકો ઇકો ફ્રેન્ડલી ઇ કેવો?
હા તો ક કાપડ ની થેકીીધી કાગળ ની થેલેકીધી પછી- - એવી મતલબ કે હમણાં શું કેહેવાય કે પેટ્રોલ ડીઝલ ના ભાવ વધારે છે. તો આપડે ઇલેક્ટ્રિક વાહન વાપરીએ તો સારું ર એમ ઉઊર્જા નો બચાવ થાય. પછી એલઈડી એલઈડી- - બલ્બ કીધું પછી સોલર લાઈટ કીધી હતી પી- - એટલે એલઈડી બલ્બ એટલે એવું હોય હવે કે છે મળરે ત્યાં આવ કે- - શું કેવાય ઓછું બિલ આવે ને- - વીજળી ઓછું લે ખબર નહ એવું પપ્પા કતા હતા ખરા અવે- -
એટલે એ પીડા લેમ્પ આવે છે જુના એની કરતાં તો એક તો ગરમી ઓછી ગરમી પણ આપે- - લાઈઇટ બિલ એ ઓછું પડે અને તમને જો કે વાાઈટ- - વધારે કે રોશની વધારે ફેલાવે એ રીતે બેનિફિટ વધારે એમાં છે એના કરતાં- -
હમ્મ.
એ પાણી મનેમાં વાંધો ન આવે. અને ભાઈ પ્રોડક્ટમાં તો તમે એમ કહ્યું એ પ્રોડક્ટમાં ઘણી બધી પ્રોડક્ટ બની શકે છે. ત્યાં તો અગરબત્તીની છે ને એમાંથી બની શકે રિયુઝ કરી. પછી અગરબત્તી છે પેન્સિલ છે. પછી કાગળ જે કાગળની થેલી તમે કીધી એ પ્રમાણે કાગળની થેલી ઇકો ફ્રેન્ડલી બનાવી શકાય આપણે. બીજી વાત- -
મતલબ કે જેનું રીયુઝ રીસાયકલ થઈ શકે તે બધી વસ્તુઓ બનાવી શકાય એમ.
હા એટલે જે પ્લાસ્ટિકની જગ્યાએ રિપ્લેસ કરી શકાય ને એ રીતે હોયક નહીં એટલે જે જંગલોમાં જે- - આ જે વેસ્ટ છે ધારો કે બાવરની છે જંગલમાં વેસ્ટ પ્રમાણમાં છે એને આપણે રિયુઝ કરી લેવાય- - એટલે એમાં કંઈક બીજું ઉપયોગ કરીને બીજું કઈક પ્રોડક્ટ બનતી હોઈ અને પ્રોડક્ટ બનાવાય. લાકડાથી એ રીતે.
પછી બોટલ પણ તાંબાના- - એવું કે તાંબા ના વાસણમાં આપણે પાણી પીએ ને જમીએે ને તો બહુ સારું એમ.
હા એટલે બેનિફિટ બેનિફિટ કરે એવું કે કે તાંબાના વશે એનું પાણી- -
ના વાસન બી બહુ પોપ્યુલરટી થઈ છે અમારી સાઈડ અમારી સાઈડ કને અમે જોયા છે ઘણા બધા- -
માટલા વસનમાં મોસ્ટ ઓફ અમા પાણી બધું તો માટલામાં તો હોય આપડે. પછી ઘણા બધા હવે દહીં માટે દહીં માટે અને એ બધું વધ્યું છે ધીમે ધીમે હવે.
હમ્મ.
દય છે છાસ છે ઠંડુ વધારે થાય એમાં થોડીક માટી ની સુગંધ આવે એટલે વધારે- -
જયારે નવું નવું માટલું હોય ને તો અંદર પાણી નાખી કેટલી મસ્ત સુગંધ આવે.
સુગંધ જોરદાર આવે છે અનેને હું બ કે મતલ પીની વરસાદની પીની સુગંધ આવે ને એ રીતે. તેની અલગ જ આવે.
હમ્મ સુગંધ મસ્ત આવે. અને એ તમે કહો.
શુ‌ કો?
ફ ટોપિક ક કો એવું કવું.
તમારો પાસે ટોપિક નથી એમને તો-
ટોપિકમાં જોવા જઈએ તો. સપ્લાય છે.
તમારા માટે ચાલો મેં એમનેમ કહું એમનેમ કહું તમારા માટે જીવન જીવવા માટે મૂળભૂત કઈ કઈ વસ્તુઓ જરૂરી છે. ને પછી એટલે થોડીક બેઝિક ને થોડીક એડવાન્સ એમ. હ
એજમાં રોટી કપડાં મકાન
હમ્મ
બરાબર ખાવાનું જોઈએ જમવાનું જોઈએ રહેેવા માટે મકાન જોઈ કપડા જોઈએ પછી. બેઝિક નિડ છે. પછી બીજી બેસિક નીડ માં થોડક તો ગાડી પણ નામ કહી શકાય કે એડવાન્સ છ તમેને ઘણો કેમકે ટ્રાવેલિંગ માટે ગાડી જોઈ હોંડા એટલે.
પછી મોબાઈલ મોબાઈલ તો ખાસ જોઈએ એ બેઝિકમાં તેમ નેસેસરી થિંગમાં કહી શક એ મોબાઈલ વગર નનો ચાલે.
પછી ઇલેક્ટ્રિસિટીની જે ટેકનોલોજી છે. બસ એટલું તો બેઝિક જોય જ ને ઇન્ટરનેટ આવી જ મોબાઈલમાં સાથે સાથે
કેમ ઇન્ટરનેટ વગર ના વાપરા
તો હવે મોબાઈલ નો યુઝ જ શુ રહ્યો
તો એનો મોબાઈલનો સરખો યુઝ જ ન કહેવાય એમ મોબાઈલ કેહેવાય તો ઇન્ટરનેટ હોય એના થકી જ તે નેવ ટકા યુઝ છે બાકીનો દસ ટકાકાાલે ઇન્ટરનેટ વગરનો યુઝ કહેવાય મોબાઈલ માટે.
એ તો છે પણ એ લોકો મોબાઈલ નો એવું કામન ના હ કે મોબાઈલ ભ વાપરનું.
ઓલા ગે છે.
હાલો આ હ
તો એવું હોય કે જે લોકોને બહ મોબાઈલ ખાલી ક હોય ફોન આવા જવા માટે જ વાપરતા હોય. જેમ કે બાર દાદા હોય આપડા તો એ લોકો માટે એટલું બધું જરૂરી ના હોય. નેવી મેન્ટેલિટી ના જે માણસ હોય તે લોકો માટે ના જરૂરી હોય. ઇન્ટરનેટ.
હા એ એની માટે ન હોય હવે તો રિચાર્જ પણ એવાય બધા કાઢી નાખે તમને ખબર હોય તો બધા રિચાર્જના પ્લાનમે જોઓને પહેલા એવું હતું કે ખાલી બે જીબી ડેટા અને અનલિમિટેડ. કોલ પણ હવે બધે બધા થ ગયો અનલિમિટેડ કોલને અનલિમિટેડ ડેટા એમ. પછી બેસિક એવા રિચાર્જ એ પણ કઢ ના કીપેડ માટે જે રિચાર્જ હતા એ બધે બધા કાઢી નાખ્યા છે
બરાબર.
એટલે એનું કહેવાનું છે બધા બધા ડિજિટલ થઈ ગયા છે એટલે બધાના ડેટા તો જોયો જ છે એ વાત છે
ને એડવાન્સમાં
એડવાન્સ માં કીધું તો ખરા મોબાઈલ છે ને ઓલીબે તો એડવાન્સ જ છે ને ગાડી મોબાઈલ
હમ્મ બરાબર
તમારે
રોટી કપડા મકાન પછી કહેવાય તે ત્રણ વસ્તુ પછી એડવાન્સમાં મોબાઈલ દ્વારે તેજ હા બસ વળી બીજું હુ કહેવાય
ખાવા પીવાના સાધનો
હા એ ખરા એ ભૂલી ગઈ મે ખાવા પીવાની વસ્તુઓ એ તો જેવા માણસ હોય એ પ્રમાણે.
ડિપેન્ડ કરે પોતપોતાની જરૂરિયાત પ્રમાણે.
હમ્મ અમુક માર જેવા હોય ચટોરા પટોરા તેવા હો
ખાધું કડા.
હા ટુકડા નહીં મેલી.
એજ કેમય વારે વાને વહી
તો કઈ વાર વાર આખો દિવસ ઝગડા કરતી હોય.
તો ચોવીસ કલાક મગજમાં વિચાર કર્યો આવે.
એકલો એનો ના વિચાર આવતો હોય બીજો બધા બહુ ના વિચાર આવતો હોય.
એવું ના હોય.
હોય એવું એ તો છે જ. પણ આખવું નહી એમ.
હમ્મ સમજી ગયો કયો ને તો પછી.
હા પાંચ વર્ષ પછી તમે પાછળ જાવ પોતાના લાઈફને બદલવા માગો તો હું ચેન્જીસ લાવશો
એટલે ભવિષ્ય ભૂત.
ભૂત.
ચેન્જમાં આમ તો હું અત્યારે જે ચાલે છે પરફેક્ટ ચાલે છે કાઈ ચેન્જ કરવાની જરૂરિયાત હોય એવું મને લાગતું નથી
બરાબર છે.
તમે શું કરો?
મેં શું કરું મારે પણ એવું તો કઈ છે નહી.
ના તમે પ્રશ્ન પૂછો કઈક તો હોય છે.
મેં તો જોયા પ્રશ્નને વિચાર્યું એટલે બોલી વળી
કઈ દીયો વરી.
કશુ નહી એવું કોરોના કોરોના ના લાવત કોરોના ને બાયપાસ કરદે.
લે હમ્મ હું તો એમ કવ હજી ભાવ ભવિષ્યમાં પાચ વર્ષ કઈ ચેન્જ કરવા તો ભવિષ્યમાં કોરોના જે બીજું કઈક મહામારી ના. કી કે રજા મળે એટલેને કેટલું બીજું નવું એક્સપ્લોર કરવા મળે. કેવી મજા આવે નવું નવું શીખવા મળે કર્યું ન હોય ને એવું.
હા એવું તો પોસિબલ છે નહી.
આ એવું જ છે ને આ બધી ઇનલોજીકલ વાત
પણ જયારે આપડે કોરોના પઈતો ને હે. એકચુલી મા જયારે બારમાં પછી ના ઇલેવન્થ પછી પૈતો ને કોરોના. ફુલ લોક અનલોકડાઉન થઈ ગયું તું બધું તો એવું થતું હતું કે ટ્વેલ્થ બી હજી આવશે જ આવશે જ મન માં બધાને એવી આશા હતી કે અમુક લોકો કેવું હે.
પણ આવ્યો નહી એમ પછી
હા. મને કઈ નીચે
પાારકીશે છેધાદી શુંર પ્રાણું
હરામિયો એમ.
કાન ગાજે તમારા કાન ગાજે તમારા
ઉપર વાદળ ગાયજે ને એટલે થોડો થોડો એમ જડી જડી વરસાદ પડે જુઓને યાર.
તો પણ શું કરશું જરી જરી આવે બંધ કરી દયો તમ તારે તેવર હોય તમારે જોવો આ જોરદાર ઘટના યાદ આવી ગઈ મને તમે વરસાદનું નામ લીધું ને.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
ડિલેટ કર દવ એક રહસ્ય એમ કહેવાય, ને એમ તમને કહેતા ને કે ઘટના હોય મને કહો તો હું કહું ઘટના
હા.
એક મારા પપ્પા ના ગુરુજી હતા, એક અહીંયા દાદા.
કોના ગુરુજી હતા,?
પપ્પાના ગુરુજી.
અચ્છા, હા, હ.
તો એ શ્રી વિદ્યાનાયના ઉપાસકને એ બધું છે. એ તો તમને નહીં ખબર હોયને, શ્રી વિદ્યા ખબર છે. હા, બરાબર છે. એ મોસ્ટ ઓફ કેટલાય લોકોને જનરલ કોઈને ખબર જ નથી, જે છે ને ઈ તો. એમ કહેવાય કે, જૈનનું જે કહેવાય ને, પાલીતાના જેવું. પાલીતાણા એવું ઘટના બનેલી હતી, પાલીતાણાનું જે મંદિર છે, તો ન્યાય.
એક ચાર-પાંચ જણાને, એ રીતે બાંધી દીધા હતા. કે એની અંદર છે ને, અંદર જઈ હકીકત કે, એ જગ્યાની અંદર પણ બહાર ન આવી શકે. બાર આવવા જાયને, તો એને તાપ લાગે, જોરદાર.
હે.
એટલે એ તાપ લાગે, તાપ અગ્નિ જેવું લાગે. બાર નો આવે બાકી એવું કવોચ મારે એ એટલે એ બધા જાડૂતોનાં મંત્ર તંત્ર આવે.
એટલે એ પ્રમાણે જને એ બધા એ. જેન છે ને એ, બવ આ બધું તંત્ર ને પણ કરે, આવું ઘણું બધું. હા, જેન તો એ રીતે એના જે ઓલા આવેને. પ્રમાણે બાંધેલા હતા, એને
પછી આ દાદાને બોલ્યા, કટકટતા સાધુ ને બોલાવ્યા પણ કાંઈ થયું નહી, પછી દાદાને બોલ્યો, દાદા એ પછી કીધું કે આ.
એ કે, મારે એ કે, આમાં કરવું શું એમ. તે કે તમારે ખાલી બહાર કાઢી દેવાના છે, જે છે ને, ઈ એમારે ઘણી બધી મુશ્કેલી એવી કરે છે, અને અંદર જવાતું નથી, બાર નીકળતા નથી, કેટલા સમયથી હલવાયેલા છે. એટલે પછી દાદાજી અંદર ગયા, અને પછી એને મંત્ર બંત્ર બોલ્યા ને, પછી એને હાથ પકડીને, બહાર લેતા આઇવા.
પછી એ જે વાણિયા અંદર હતા, ને એ વાણિયા એ એને એ. પાલીતાનામાં યાજ છે, કદમગીરી ગિરી માં બહુ પ્રસિદ્ધ મંદિર છે, કમળાઈમાં નું મંદિર. ન્યા એનું આખું મંદિર જેવું હતું, જૈન નું આખે આખું મંદિર દાદાજીને આપી દીધું. એ કે હવે આ જગ્યા બધી તમારી આ અમને મુશ્કેલીમાંથી બહાર કાઢી દીધો એટલે. એટલે એક રસ. જેવું ક કે દાદાજી ને થોડુ, આમ તો બધા એવું કે કે જે શંકરાચાર્ય હોય ને જે.
શંકરાચાર્ય આખા દેશમાં ચાર હોય, અને એક શંકરાચાર્ય નીચે બીજા ચાર જણા હોય. એ ચારમાંતીએ કે દાદાજી. ઈ એક ચાર માંથી દાદાજી હોય.
હા, ત્યાં તમે જે કીધું ને, શંકરાચાર્ય ચાર હોય ને, એમાંથી એક દી. આ બોલાતી, એ તો મારા એક દીદી છે ને, એસ્ટ્રોલોજી નું કરે તો તેમના. ગુરુ ના, એના ગુરુ. જ્યાં કોહો ને, તમે કે ચાર હોય, એમનાથી એમાંથી. છે કે, સમથિંગ એમના ગુરુ છે, એવું કે જ છે.
નહીં લોકલ કોઈને કહી ન શકે.
હા, એટલે આરા દીદી તો શું કેવાય? મારા મોટા પપ્પા ની. અ એના મારા મોટા પપ્પા ના દીકરી છે, એ બહુ કરતા શામળા નહી કરતા, મ કે હમણાં તો પ્રેગ્નેન્ટ છે એટલે, પણ આવું. તેમને કીધું તું અમને બહુ ડી, પર્સનલી બહુ બધું બો કીધુંતું, પણ મેં અડધું યાદ નહીં.
પછી એ જે જગ્યા જે છે ને, એ જગ્યા એવી છે, જ્યારે મંદિર આપ્યું એ ને મંદિરમાં તમે જાઓને તો તમને અંદર મૂંઝારો થાય, એવી નેગેટિવ એનર્જી અહીંયા હતી. પછી તમે અંદર જઈયેન તો શકો અંદર જતો મૂનઝારો થવા મળેને. જગ્યા એવી હતી, પછી દાદા એ અહીંયા કટકટ કેટલા હવાન કર્યા, કેટ કેટલા ઓલું કર્યું, પછી તમ વચ્ચે જાઓ ન તો જેમ તે ઓ જગ્યાએ નહિ રહેવું, બાકી એમાં બધા અલગ અલગ સ્ત્રી વિદ્યા છેને, એમાં બધી અલગ અલગ માતાજી આવે. કે સારું નામ છે, યાત્રિપુરા સુંદરી આવે. પછી હજી, અ ત્રિપુરા સુદરી પછી હજી એક બે નામ છે. એ એકાદ બે માતાજીનું ખાલી તમે એનું હવન નહીં કરતા હોય ને. તોય ત્યાં ઓટોમેટિક વાવાઝોડું કંઈ હોય જ નહી, તોય ઓટોમેટિક વાવાઝોડુંની શરૂ થઈ જાય, ઇન્સ્ટન્ટ.